કેમ છો મજામાં
હા મજામાં તમે
બસ બસ મજામાં
હા આજે અત્યારે તો હમણાં ક્રિકેટની મેચ ચાલતી હતી વુમન્સ ની તો એ જોતા તા
ઓ બરાબર. પણ હમણાં ક્રિકેટમાં થોડો રસ આવ્યો છે એટલે મેં પણ જોતી હતીી થોડું.
ઇન્ડિયન ટીમ જીતી ગઈ આજે વુમન્સ ની.
હા હા સારું ને એ તો ગર્વની બાબત કેવાય તો મેં જોયું તું
હમ
છોકરાઓને તો જીતી શકતા પણ છોકરીઓ જીતી ગઈ હતી એમ
હા
અને કેટલો ગર્વાનો અનુભવ ક્રિકેટ તો મતલબ આખા દુનિયા આપણા ભારતમાં આમ લોકો આમ એક ટકે જોઈ રહ્યા હોય છે એમ
હા
કે કોઈ જો પ્રખ્યાત કોઈ મેચ હોય અ ખાસ કરીને કોઈ આમ બહુ મોટી મેચ હોય તો એ તો પછી આખું હા તો એ તો પછી જે છે બધા લોકો અને જેવું જીતે ને એવા પછી ફટાકડા ફૂડવાનું નૂને
હા સેલિબ્રેશન ચાલુ હમણાં આઈપીએલ પતિ આપડી જોયું કેટલું બધું સેલિબ્રેશન
હા મને થોડું ક્રિકેટ નું સમજણ નહી પરથી સમજાવશું કે કઈ રીતે શું મેચ હોય એમ
અલગ અલગ આઈપીએલ હોય ઇન્ડિયન પ્રીમિયર લીગ એમાં ઈન્ડિયા ના ક્રિક કેટર વધારે હોય ને જેને બહાર થી આવું હોય એ બી રમી શકે પછી એક કોડી આઈ હોય વન ડે ઇનિંગ એમાં પચાસ ઓવર ની મેચ હોય બંને ને પચાસ ઓવર રમવાની પછી જેના વધારે રંગ થાય એ જીતી છે જીતી જાય.
બરાબર સારું અને પછી
તેમાં વીસ ઓવર ની હોય.
હમ્મ બરાબર.
તમને ક્રિકેટ સિવાય બીજા બીજી કઈ કઈ ગેમમાં ઇન્જસ છે?
હું ટેબલ ટેનિસ રમું છું. તો મને ટેબલ ટે હા હું મને ટેબલ ટેનિસમાં રસ છે. પછી એક બેડમિન્ટન મને ગમે પણ અહ ખબર નહીં કેમ મને મારી માનસિકતા એવી છે કેમ મને નથી સમજાતું પણ અહ વધારે દોડ ધામ કરવાની હોય ને એવી ગેમમાં નથી રમતી ટેબલ ટેનિસ માં કેવું તમારે ટેબલ પર જ ફરવાનું હોય. હા એક મિનિટ બેડમિન ટન થઈ ગઈ પછી હેન્ડબોલ, પછી બાસ્કેટબોલ, ફૂટબોલ આ બધી ગેમો ગમે એમ કોઈ શીખવાડે તો ચાલી જાય એમ કે રમી લઈએ અનેં હમણાં હમણાં તો ક્રિકેટ પણ શીખું છું.
સરસ સરસ તો ટેબલ ટેનિસ વિશે થોડું કેશો?
હા, હા એટલે ટેબલ ટેનિસમાં પેલું તમે ટેબલ તો જોયું જ હશે? તો અહ એમાં ડબલ્સ પણ હોય અને સિંગલ્સ પણ હોય. તો સિંગલ્સ ની અંદર કેવું હોય કે અમુક રૂલ્સ હોય કે જે અહ મારી અહ જે બે વ્યક્તિઓ હોય તો એમને અહ અગિયાર અગિયાર પોઈન્ટની એકવીક એકવીસ એકવીસ પોઈન્ટની એ રમાય અહ મેચ રમાય પછી એમાં જે સામે વાળા વ્યક્તિ હોય બે સર્વિસ હોય. અમ્મ પછી જે બીજો વ્યક્તિ હોય એની બે બે સર્વિસ હોય એમ ચેન્જ થાય. પછી જો ટાઈ પડે તો પછી એક સર્વિસ થઈ જાય. એમ કરીને જેના પહેલા અગયાર પોઈન્ટ થઈ જાય એ જીતી જાય.
હમ્મ ઇન્જેસ્ટિંગ છે, મજા આઈ જાય.
હા અહ અને તમારે આમ કહેવાય ને કે માઈક્રો સેકન્ડસમાં તમારે ડિસિઝન લેવાના હોય. બોલ તમારી પાસે આવીઈ જાય ટૂંક જ સમયમાં એમ.
હમ્મ અમ્મ, એ તો છે. આમ તો ફાય-ફાયદા બી ઘણા છે ને સ્પોર્ટસ રમાવાના?
હા તમારે તમારો શારીરિક તો તમારો બહુ એમ ફાયદો થાય એમ.
જોડે જોડે મેન્ટલી બી તમે કીધું એમ કે તરત રિસ્પોન્સ આપવો પડે તો આપડણે કેટલા અલર્ટ હોવાના એ ગેમમાં.
હા, હા, હા એનાથી તમારું ફોકસ પણ ઘણું વધે.
હા.
પછી તમે કોઈ સ્પોર્ટ નથી રમતા?
હું બી થોડું થોડું બેડમિન્ટન રમી લઉં છું અને તમે કીધું ત હવે ટેબલ ટેનિસ બી શીખી લઈશ. હા તા ક્રિકેટ ક્રિકેટ માં બી મને મજા આવે છે અને રમવાની. એ બી થોડું થોડું આવડે છે. હમ્મ અમ્મ.
આ બધું રમવાનું ચાલે કર્યા ચાલ્યું કર્યા પછી તમને તમારામાં કોઈ ફેરફાર લાગે?
હા, તમે કીધું એમ ફોકસ વધે. આમ આપડે ભણવામાં બી કોન્સન્ટ્રેશ સન સારું થાય. અને આહ અમારે બે દિવસની કઈક વર્કશોપ હતી ને તો એમાં સર રે એવું કીધું ઇમમિસિસ સ્પોર્ટસ કોન ખેલતા હૈ. એટલે એમનું કહેવાનું એવું હતું કે જે સ્પોર્ટ્સ રમતા હોય ને એમને વધારે એક્ટિવ હોય, વધારે અલર્ટ હોય.
બરાબર. હા એ તો આ સારી બાબત કહેવાય. અને એક અહ કહેવાય ને કે અહ વી એક વીસ કે પચીસ ઉંમર સુધી છે ને તમારા શરીરને તમારે જેટલું તમે અહ વાળી શકો કે ગમે તો ટ્રેન કરી શક પણ દીયું થઈ જાય એમ પછી ઉંમર તમાર તમારી તમે જે છે પછી તો એટલું બધું ટ્રેન ના થાય.
હા એ તો છે
દરમિયાન તમે કોઈ સ્પોર્ટ રમી લો કે તમારા શરીર ને મતલબ આમ હલનચલન રાખો ને તો બહુ સારી બાબત કવાય લોકો આજકાલ જીમ પણ કરતા હોય છે હા હા તમને ઘણા બધા ફાયદા જોવા મળશે
હા
પછી કોઈ દિવસ તમે ફૂટબોલ કે બાસ્કેટબોલ એ વખ તને રૂલ સમજવાની કોશિશ કરી શકશું ક્યારેય
હા બાસ્ ફૂટબોલ તો નઈિ બાસ્કેટબોલ નું થોડું થોડું ખબર છે
બરાબર
બલિંગ કરી કરીને સામે વાળા બાસ્કેટમાં ફેંકવાનો હોય બોલ અને બોલ બહુ ટાઈમ હાથમાં ન રહેવો જોઈએ
હમ હ
એવું કઈ ખબર છે તમને કઈ ખબર છે એના વિશે બીજું
અ ના એટલે મેં એઝ અ સપોર્ટિંગ મેમ્બર એકવાર એક ટીમમાં રહી હતી તો એમાં મેં જોયું હતું કે અ એકદમ આમ આખું હ અગયાર કે બાર જેટલાની બી ટીમ હોય આખા બધી ટીમ હોય એ ધક્કા મુૂકી મતલબ કરેલો છૂટવે બોલ એ બધું બચાવીને તમારે બોલ લઈ નું પછી જે ડિસ્ટન્સ હોય ને એના પર તમા પોઈન્ટ ગણાય જો સૌથી બહાર રહીને તમે મારો ને તમારા ત્રણ પોઈન્ટ પછી અંદર થોડું જાાવ ને તમારા બે પોઈન્ટ હોય અનેર ઉપર રને તમે ગોલ કરો ને તો તમારા એક પોઈન્ટ હોય
બરાબર
અને અ સૌથી વધુ પ્રેશર શમાં આવે ખબર કે જે ગેમ્સની અંદર ટાઈમર લાગેલું હોય
હા અમુક તેમાં પૂરી કરવી જ પડે
હા એ એમાં તમારું પ્રેશર નેક્સ્ટ લેવલનું એમ કે તમારે કેટલું બધું વિચારવાનું હોય
હમ એમાં મને આ તમે વાત કરી મને ચેસ નું યાદ આવ્યું ચેસમાં એક તો ટાઈમર હોય
અચ્છા એવું છે
હમ
મને ચેસ નહી સમજણ પડતી આજ સુધી
મને થોડી થોડી ખબર છે કે ઘોડો ઘોડો હોય એ ખાલી અઢીિક કદમ જ ચાલે ચારે બાજુ વી કદમ
ઓ ઠીક કદમ મતલબ
બે આખાને એમ ત્રીજું હોય એ સીધું નહી જવાનું એ બાજુમાં જવાનું એટલે અઢી કદમ ગણાય ક્યારે ત્રણ ત્રણે ત્રણ સીધા બોક્સ ના લઈએ કઈ
ઓહ અચ્છા
ત્રીજું ગમે તે એક સાઈડ વાળવું પડે
બરાબર એ બી બહ દિમાગની વાળી ગેમ છે છે
હા પછી હાથી હોય એકદમ સીધું ચાલે
બરાબર
ખાલી ત્રાસું ચાલે
અચ્છા.
અને સૈનિક હોય એ એક કા તો બે કદમ ચાલે.
બરાબર અને રાજા રાણી!
રાણી હોય એ બધી રીતે ચાલી શકે એટલે સીધું ચાલે આડુ ચાલે અને ત્રસુ ચાલે અને એક બે કદમ ચાલે. ખાલી ઘોડા જ ઘોડા જે એવું ના ચાલીય કે બાકી બધી રીતે ચાલી જાય.
બરાબર મે રાજા?
એ એક એક કદમ જ ચાલે.
તો એવું ક્યારે બની શકે કે, રાજા મતલબ બહાર આવી ગયો તો તમારી ગેમ પૂરી એમ!
હા બસ રાજા મરી જાય એટલે પૂરી ગેમ. આપણે રાજાને ચેકમેટ કરવાના હોય.
બરાબર તો એ મરી કેવી રીતે શકે રાજા!?
એ આ ગમે તે ચાલ હોય અને જેમ કે હું મારો હાથી દોડાવું છું અને હાથી સીધું જ ચાલે તો મારી સામેની સામે રાજા હોય તું મારા વારામાં તરત તેને મારી શકુ જો સામે વાળા રાજાની જગ્યા ના બદલે તો.
બરાબર. આમ કેટલું તમારે તમે ટાઈમ હોય છે.
હાં.
કેટલું ટાઈમર હોય છે એમાં?
એ તો અલગ અલગ ટુર્નામેન્ટ પણ નક્કી થાય અમુક વાર નહી હોતું અને અમુક વાર હોય છે. એમાં‌ એવી બી કેમ ગણે કે તમે તમારી ચાલ કેટલી મિનિટમાં પતાવી એનું બી એનું ટાઈમર અલગ હોય. જેમકે મેં બે સેકન્ડ લગી તો મારામાં બે સેકન્ડ કાઉન્ટ થાય. પછી પાંચ સેકન્ડ પછી ચાલ ચ હોય તો એ પાંચ સેકન્ડ કાઉન્ટ થાય.
બરાબર.
અને બીજો એક ઇન્ટરેસ્ટિંગ રૂલ એવો છે કે, જો આપણું કોઈ નાનું સૈનિક કે બીજું કોઈ આપડી આર્મી માંથી સામે વાળા ની છે કે છેક છેલ્લી લાઈન માં અડી ગયું ને ત્યાં સુધી પહોંચી ગયો ને તો આપણો એક સૈનિક કા તો બીજું કોઈ જીવ તો થઈ જાય આપડો. હાથી કે ઘોડું જે મર્યું હોય એ. હમ્મ.
હા શું રસપ્રદ છે હાતો.
હા બ બહુ દિમાગ દોડાવું.
એક કામ કરજો તમે છે ને અ ક્યારે મને મતલબ આપણે મળીએે ને તો મને સામે બેસાડીને શીખવાડ જેવું.
હા એ તો મને ભી થોડું થોડુંક જ આવડે છે. પણ આપણે ટ્રાય તો કરી શકીએ રમવાની.
હા પછી એક ગેમ આવે પેલી પત્તા ની ગેમ
હા એ મને જારાય નહી આવડતી.
હા મને પણ જ મને તો ખાલી પેલી એક જ ગેમ આવડે છે કે, આપડે પત્તું મૂકતા રહીએ અંજુ એક સરખુ આઈ જાય તો લઈ લેવાના એમ.
હા મને તે જ આપડે અનેને પત્તાનું ઘર બનાવવાનું.
હા એટલે આ બધી રમતો થી જે તમારી આમ શક્તિ વિચારવાનું શક્તિ અને ક્રિટિકલ થિંકિંગ ને બધું.
હા હા બધું ફાયદા તો બહ થાય. એક મિનિટ એક મિનિટ વાળી.
હા સારું ચલો વાંધો નહી હા.
હા હા હા આવજો આવજો.